હલો
હા જી બોલો
હા તમે મારી અવાજ આવતી છે તમને?
હા આવતી છે ને.
હા બહુ સારું. શું કરતા હતા તમે?
કઈ નઈ જમ જમી નથી. તમે જઈમાં?
હા હા મેં પણ જમી લીધું. ચાલ હા હા મેં પણ જમી લીધું સ. સારું આ તો બહુ સારું કેવાય કે તમે જમી લીધું. ને ક્યાં હતા તમે હમણાં શું કરતા હતા?
હું અત્યારે બજારમાં જઉં છું. થોડી શોપિંગ કરવાની છે એના માટે.
ઓહ! આ તો ખુબ જ સારી વાત છે. હા હા મારી અવાજ આવતી છે?
હા
હા તો આ ખુબ જ સારી વાત કેવાય મેં હા. અરે બધું બરાબર જ ચાલે છે. બરાબર જ ચાલ તી છે. બરાબર જ ચાલતી છે. હા હા બરાબર બધું બરાબર ચાલે છે. છે હમણાં તો જેમ કે કોલેજની તો હમણાં રજા પયડી. કારણ કે હમણાં જે ટેલી ને બધું ટ્રિપલ જે મેં કરતી હતી તે બધું હમણાં બંધ થઈ ગયું છે ને કોલેજ બ બધું બંધ પડી ગઈ છે તો મેં એવું વિચારતી હતી કે હવે આગળ શું કરીએ તો તો પછી એ જ વિચાર પર લાગેલી હતી કે આગળ આપડે શું કરીએ તો તમને અત્યારે ખબર છે કે અહિયાં પાણી ની છે ને અમારી ઘરે છે ને ખુબ જ અછત આવી ગઈ છે તમારે ત્યાં બી એવું કઈ છે કે
હા પાણીની તકલીફ તો પણ નથી અને અમારે અહી તો એક પ ડુંગરાળ વિસ્તાર છે પથરાળી પણ જમીન છે, એટલે પાણી પણ ત્યાં રોકાતું નથી પાણી સીધું વહી જતું હોય છે એટલે પાણીની તો બહુ જ તકલીફ રહી છે અમને
હવે તો મત એટલે કે ત બસ અમારે ઘરે તો એવુ છે, ડુગર વિસ્તાર તમે જે કીધું એતો નથી પણ તમને વરસાદ ની વાત કરી ને તો અમારે ઘરે વર વરસાદ નું તો એવું કથી પણ પાણી ન તો ક્યાંથી આવવાનું એક સ્ત્રોત છે વરસાદ એ તો થતું જ નથી તો પાણી ક્યાંથી આવવાનું બીજું જો ને ગરમી ગરમી હો તો પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરી લીધું છે હવે ગરમી જ્યાં ક્યાં પડતી ને એટલી બધી પડે છે એટલી બધી પડે છે તો વરસાદ નું ક્યાંય નામન નિશાન નથી તો વરસાદ તો પાણી તો ઓછું થઈ જ જવાનું છે તો અમારે ત્યાં તો પાણી ન એટલું બધવું હવે એ શું અછત આવી ગઈ ને તો વાત જ નહીં કર અને પછી જે મોટરો ને બધું છે ને એ પણ પાણી નથી ઉંચકતી એટલે અમારી ઘરે તો વાસણ બાજો અને આપણને તો ખબર જ છે કે ઘરનું બધું કામ પાણી વગર તો કઈ થાય જ નહીિ તો એ હા એજ ને તો પાણી વગર તો કઈ થાય જ નહી કારણ કે વાસણ ને તો પણ પાણી ની જરૂર પડે કપડા ધોએ તો પાણી ની જરૂર પડે એમા બધ હા તમે શું કરીએ આગળ તમારી ઘરે બધું કેવી રીતે તમે કરો
એવું જ છે એજ કુવામાં પાણી સંગ્રહાયેલું રે તે થોડો ટાઈમ કામ આવે પછી તે પણ સુકાઈ જાય તો તકલીફ થઈ જાય એમને પછી બીજા મતલબ કે બીજા દૂર ના ગામડઓમાંથી ત્યાંથી પછી પાણી લાવીનેટેક કરર ભરીને આવે ત્યારે અમે એ પાણી પાછા વાપરીએ તે જ પાણી પાછું પીવામાં વાપરીએ
હા હા તો તમ તમ હા તમારે ત્યાં તો તો પણ ગણે એટલે કુવા ને બધુ છે, તો સારુ છેને, અમે લોકો તો શહેરમા તો એટલે અમારે તો પાણી ને અછત આવી ગઈ તો હવે ક્યાં જઈએ તો અમારે તો કોઈ એ સ્ત્રોત બી નથી હમ એવુ છે.
ગામડા માં બધું સારું હોય બાકી તો એવું જ હોય
હા સાચી વાત ને ગરમી તો ખબર જ છે હવે કેવીું છે ને ગામડામાં તો મને લાગે છેને, કે ગરમી બી ઓછી જ થાય છે.
ના ના અત્યારે તો બધું સુકાઈ ગયેલું હોય ને અત્યારે થોડો વરસાદ પડ્યોય પણ પાણી બધું વહી ગયું તો અત્યારે તકલીફ થઈ જાય પાણી તો નીકળી ગયું હવે જે રોકાણ થવાનું હતું એ પણ તો જમીન એટલી સુકાઈ ગયેલી હતી કે પાણી એમાં જ બધું પતી ગયું હત ગરમી તો થવાની
હો આવું છે તો એ વાત તો બરાબર છે પરંતુ કઈ બી કહીએ ને તો ગામડા માં વૃક્ષો ને એ બધું છે જ તેટલી બધી ગરમી તો વધારે નહી પડે પરંતુ જે શહેરોમાં લોકો છે ને એ લોકોને તો બિચારા ને હવે ક્યાંય જાય આપડે જો ગામડાના છે તો બાગ ને બગીચામાં ખેતરોમાં બધું માં નીકળી જઈએ તો એમાં તો જરાક સારું પણ રે પરંતુ તો જે આપડા શહેરોમાં છે તો વાહનોનો આખું જે પ્રદુષણ છે ફેક્ટરી નો ધુમાડો ને એના કારણે છે ને ગરમી તો હા પોતાના પ્રચંડ રૂપમાં છે તે એટલે ત્યાંના લોકો ને પછી ઘરથી બહાર નીકળે તો ક્યાંક ચક્કર આવી જાય ને બધું પાણી ની કમી હ હે પીવાનું પાણી પર એવુ એવું છે ને કે સ્વચ્છ નથી મળતું અમારા શહેરોમાં કારણ કે જો પણ વરસાદ થતી નથી તો પા પાણી સ્વચ્છ ક્યાંથી પડે એટલા માટે છે ને એવું થાય છે હા તો જાત જાતની બીમારીઓ પર ફાટી નીકળતી બી છે.
હા વધારે પડતું તો અત્યારે જ તો ઇન્ફેક્શન વાળું વધારે પડતું ચાલી રહ્યું છે જેવી રીતે કે તાવ શરદી ખાંસી એની તો બહુ જ તકલીફ
સાચી વાત કીધી તમે જે આ કીધું ને કે બીમારીઓને તાવ ને શરદી ને ખાંસી સાચી વાત છે તે દિવસ તે મારી ઘરે એટલે કોઈને થયું હતું તો મેં તેમની સાથે ગયેલી તો ત્યાં જોયું તો અડધે થી વધારે પેશન્ટ તો ત્યાંના જ હતા કે તાવ છે ને શરદી છે ને ખાંસી છે તો એવું એનો વાયરસ નીકળ્યો છે તમે જેમ કહ્યું ને એવી જ રીતે તો હવે એનું શું કરી હવે કોઈ તો ઈલાજ પણ નથી એનું કારણ તો હવે વાતાવરણ
હા એ તો આપડો કુદરતી રીતે છે એટલે એના માટે તો આપણે કંઈ કરી પણ ના શકીએ.
હસે એજ ને તો હવે જે થાય તો એને ભોગવાનું આપણે કર્યું છે તો આપણને જને લેવાનું કારણ કે જ્યાં આ પ્રદૂષણ એને પછી જે ફેક્ટરી નો ધુમાડો ને પાણી ને કચરો ને બધું નદી માં જેટલે નિકાલ કરી રહ્યા છે તો એના કારણે નદીઓનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે આપડા ત્યાંની ઔરંગા ને જોવું ને કેવી રીતે થઈ ગઈ તે
હમ્મ.
હ તો એના કારણે હવે શું કરવાના તો કઈને કઈક તો કરવું જ પડશે ને
હમ્મ રસ્તામાં પણ કેટલા થોડો વરસાદ એટલા પડી ગયા છે કે એના લીધે એક્સિડેન્ટ બહુ થતા છે. સરકાર પણ એવી છે કે રોડ ના કામ કેવું કરે હમ્મ રોડ નું કામ સારું કર્યું હોય તો ઘણા લોકો નો જીવ પણ બચી જાય. આજે ગમે ત્યાં તમે જુઓ એટલા ખાડા એટલા એ છે ને કે ત્યાં રાતે બાઈક પર નેવા જતા હોય તો તકલીફ થઈ જાય
બસ બસ સાચી વાત તમે જેમ કીધું ને કારણ કે આપડે જે ગરનાળું છે ત્યાં જવું ને કેવી રીતે છે તો કેટલા બધા કાર કાર ડૂબાઈ ગઈ એવી પરિસ્થિતિ આવી ગઈ કારણ કે હા તો હવે ટનલમાં પછી જે આપણું છે તો ત્યાં અ કાર ડુબાઈ ગઈ ને એવું બધું ને પછી જે આખું લેવલ પર પાણી આવી ગયું છે તો સ્કૂટીને બધું બાઈક વાળા ને શું ખબર પડે કે વચ્ચામાં કેટલો ખાડો છે તો ત્યાં ઘૂસી જાય એટલે એમાં પણ મગજ મારી થઈ જાય. કેટલા બધા ખાડાઓના કારણે તમે જેમ કહ્યું ને કે એક્સિડન્ટ એના કારણે તો મહાન નો એક્સિડન્ટ થયા છે હમણાં જે એટલે કે ખાડાઓ બરાબર નથી વરસાદ પડશે તો પણ આપણને જ નુકસાન છે નહીં પડે તો પણ એ નુકસાન છે
એ તો છે જ એ તો તમારી સાચી વાત
એજ વાત એટલે તો હવે જે છે તે આપણેે ભોગી રહ્યા છે ને કુદરતી છે તો વરસાદ તો પડશે ત્યારે આપણે જોઉશું કેવી રીતે છે મને તો એવું લાગે છે ને વરસાદ પડશે અને જો વરસાદ બંધ થઈ જશે ને તો ગરમી પોતે હજુ વધારે થઈ જશે
હા તો પ્રદુષણ એટલું ફેલાઈ ગયેલું છે એના કારણે તો થવાનું જ છે કારણ કે એ લોકો કચ ચરા નો પણ નિકાલ કરતા નથી ગમે ત્યાં ફેંકી દે એના લીધે તો પ્રદુષણ વધારે વધે એ કચરો પાછો જમીન જમીનમાં જાય એમાંથી પાછું જે કઈ બી એમ ગંદકી નીકળે મચ્છરો થાયને કેટલું બધું પ્રદુષણ વધી જાય એનાથી પબ્લિક ત્યાંથી પછી અવર જવર કરતી હોય છે
સાચી વાત સાચી વાત
હ અત્યારે તો વલસાડ સિટી માં જ જોવા જઈએે ને તો તમને ખબર પડી હોય કે કેટલું બધું પાણી ઘરે ઘરમાં બધું ભરાય ગયેલું હતું લોકો ઘરની બહાર નીકળીને બિચારા જાય તો ક્યાં જાય
નઈ નઈ નહી સાચી વાત તમે જેમ કહ્યું ને કે કચરો કરે
પણ વરસાદ હમ
હા કચરો કરે ને પછી કચરાને એટલે કે બધાને તો આપડે જ્ઞાન આપીએ કે નહી કચરો નહી કરવું નહીં કરવું તો પછી આપણ આપણે જોઈએ છે તો કેટલું પણ આપડે મોડાથી કહીએ કે નહી કરવું નહી કરવું પરંતુ તો બી તે લોકો
સરકાર હા સરકાર પણ એનો નિકાલ નથી લાવતી ને સરકાર કઈ ધ્યાન જ નથી આપતી બસ એ લોકો ને છે કે હા હા
તમારી વાત સાચી છે ને જેમે તેમ જેમ કહ્યું ને કે ના આવું એટલે કચરો ફેંકે ને પછી જમીન પર જાય તો એના કારણે જ જે ને ઘણી બધી મુસીબતો થઈ રહી છે આપડુ ભવિષ્ય જે છે એના કારણે છે ને ઘણું બધું મુસીબતમાં આવી રહ્યું છે
હમ જે આપણને ઓક્સિજન મળવુ જોઈએ પણ નથી મળતો હર તરફ તો એ જા જોઈ ત્યાં ગટર લાઈન ગટર લાઈન તે પણ તો બનાવી નથી બધી જે આમ તેમ જોવા જઈ તો ખુલ્લી ગટરો દેખાય એમાંથી બધી ત્યાં બચ્ચા લોકો એમ નાના છોકરાઓને એવા રમતા હોય તો એ લોકોને બીમારી મિ ઇન્ફેક્સન તો તરત જ લા
હા હા કારણ કે બચ્ચા જો બચ્ચા લોકો નો છે ને બાળકો નો છે જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે ને એ જરાક ઓછી હોય છે તેના કારણે તેમની બીમારીઓ બધી ઝડપથી પકડી લે છે એટલા માટે એમની સાથે એવું થાય છે બીમારી એ બધી ઝડપથી લાગી જાય છે તેમને હા
હમ
ચાલો તો તમારી સાથે વાત કરીને મને તમારા ત્યાંની પણ પરિસ્થિતિ ખબર પડી ગઈ ને મારા ત્યાં તો આવું જ છે જ હવે જોઈએ જે થાય તે થાય
હા
તમારી સાથે વાત કરીને મને સારું લાગ્યું
થેન્ક યુ થેન્ક યુ મારી સાથે આટલી બધી વાત કરવા બદલ
થૅન્ક યુ